હેલો.
કેમ છો?
બસ મજામાં, તમે કેમ છો?
બસ મજામાં બધું સારું છે.
સારું, તમને મારો અવાજ ક્લિયર આવી રહ્યો છે?
હા આવી રહ્યો છે મારો અવાજ્
હા તમારો પણ ક્લિયર છે.
ઓકે તો ચાલો એક આપણે રસપ્રદ કલ્પના કરીએ. જો તમને એક દિવસ માટે આખી દુનિયાનું પરિવહન ફરીથી ડિઝઇન કરવાની તક મળે તો સૌથી પહેલો બદલાવ તમે શું કરશો્
હા તો હું છે ને અ મુસાફરીને વધુ ઝડપી અને સુરક્ષિત બનાવું.
ઓકે તમને શું લાગે છે કે ઝડપ વધારે મહત્વની છે કે સુરક્ષા.
મારા મતે તો સુરક્ષા વધારે મહત્વની છે.
ઓકે એવું કેમ.
કેમ કે આજે શું છે કે આ સુરક્ષા વગર ઝડપ નો કોઈ અર્થ નથી ને. એટલા માટે.
હા એ વાત પણ સાચી છે અને જો ભવિષ્યમાં એવી ગાડીઓ આવી જાય. જે સંપૂર્ણપણે પોતે ચાલે તો તમને શું લાગે છે. કે લોકો તેને સહેલાઈ થી સ્વીકારી લેશે કે નહી.
હા તો શરૂઆતમાં તો કદાચ નહી. પરંતુ પછી ટેવ પડી જશે તેની પણ
ઓકે સરસ અને તમને શું લાગે છે કે ભવિષ્યમાં રસ્તા પર વાહનો ઓછા થશે કે વધુ
કદાચ મારા મત પ્રમાણે ઓછા થશે. કારણ કે લોકો શેરિંગ સિસ્ટમ છે ને એ વધુ વાપરશે.
હા સાચી વાત છે સરસ અને જો તમને કોઈ એક નવું વાહન બનાવવાની તક મળે તો કદાચ તે હવે કેવું હશે શું હોઈ શકે ભલા
હા તો હું એમ કહી શકું કે એવું વાહન જે ઝડપથી ચાલે અને ઓછું પ્રદુષણ કરે અને ઉર્જા પણ બચાવે.
સરસ ખુબ સરસ અને જો આખી દુનિયામાં ટ્રાફિકની સમસ્યા દૂર થઈ જાય. તો લોકો ના જીવનમાં શું બદલાવ થઈ શકે છે.
હમ તો હું એમ કહી શકું ભાઈ કે સમય બચશે. અને તણાવ ઓછો થશે. જેમ કે આજે આપણેે જોઈએ છીએ કે ટ્રાફિકની સમસ્યા એટલી બધી થઈ જતી હોય છે એને કે લોકોનું આખું જે જીવન છે ને એ બી કેવાય ને આમ ચેન્જ થતું જાય છે હવે આપણે અત્યારે સિટીઓ જ છે એનું જ આપણે વાત કરીએ. તો સિટીમાં એટલી બધી સવારના ટ્રાફિક થઈ જતી હોય છે સમથિંગ દસ થી સાડા દસ ની વચ્ચે જેમ કે શું છે કે જે નોકરી વાળા જે છે ઓફિસ વર્ક છે નોકરી વાળા જે છે. એ લોકો જતા હોય છે. તો ત્યાં ઘણી બધી ટ્રાફિક આવી જતી હોય છે જેના કારણે શું છે કે ટાઈમ બી આપણું બગડે છે. અને જે ટાઈમ સર આપણને જે બી જગ્યાએ પહોંચવાનું હોય છે. તો આપણે ત્યાં બી નથી પહોંચી શકતા તો ટ્રાફિકની સમસ્યા તો આજના જમાનામાં બહુ જ છે એમ
સરસ. અને તમને શું લાગે છે કે લોકો મુસાફરી દરમિયાન સૌથી વધુ સમય ક્યાં બગાડે છે?
હા તો હું એમ કહી શકું કે ટ્રાફિક અને રાહ જોવામાં જ
અચ્છા ઓકે અને જો દરેક શહેરોમાં જાહેર પરિવહન ખૂબ સારું હોય તો લોકો પોતાની ગાડી ઓછી વાપરે કે નહી
હા જરૂરથી.
ઓકે અને જો તમે ભવિષ્યનું એક સ્ટેશન ડિઝાઇન કરો. તો તેમાં કઈ ખાસ સુવિધા ઉમેરશો
હા હું ઉમેરવામાં તો હું એમ કહી શકું કે જો એક તો સરળ માર્ગદર્શન છે. સ્વચ્છતા છે અને બીજું કે ઝડપથી સેવા એ હું ખાસ ઉમેરીશ.
ઓકે ખુબ સારા વિચારો છે સરસ. અને તમને શું લાગે છે કે મુસાફરીનો સૌથી આનંદદાયક ભાગ કયો હોઈ શકે?
અ મારા મત પ્રમાણે હું કહું તો નવા રસ્તા અને નવા દ્રશ્યો જોવાનો.
સરસ અને જો કદાચ એક દિવસ માટે તમને દુનિયાના બધા પરિવહનું સંચાલન કરવાની જવાબદારી મળે. તો સૌથી પહેલા તમે શું કરો?
હું તો સૌથી પેલા ટ્રાફિકનું સારું આયોજન કરીશ.
ઓકે અને તમને શું લાગે છે કે ભવિષ્યમાં લોકો બધું જમીન પર મુસાફરી કરશે કે પછી હવામા
હા તો હું એમ કહી શકું કે હવામાં પણ વધારો થશે એમ.
ઓકે. અને જો તમને એક નિયમ બનાવવો હોય કે મુસાફરી વધુ સરળ બને તો તમે નિયમ શું બનાવવા માંગો.
હા તો હું તો સમયનું પાલન અને નિયમોનું પાલન જે છે. એજ મુસાફરી માટે વધુ સરળ બનાવીશ.
ઓકે. અને જો આપણે ટેકનોલોજી અને પરિવહન ની વાત કરીએ તો તમને શું લાગે છે ટે ટેકનોલોજી પરિવહન ને કેટલું બદલી શકે છે.
અ ટેકનોલોજી પરિવહન ની હું વાત કરું ને તે ખૂબ જ વધારે બદલી શકે છે.
ઓકે અને જો આપણે જો દરેક મુસાફરી પર્યાવરણને નુકસાન ન પહોંચાડે એવી થઈ જાય તો દુનિયામાં શું બદલાવ આવી શકે.
તો પ્રદૂષણ મારા ખ્યાલથી ઓછું થશે.
ઓકે. અને લોકો ઝડપ માટે વધુ ચુકવણી કરશે કે આરામ માટે.
હા બંને માટે જરૂર મુજબ.
ઓકે હવે જો ભવિષ્યમાં એક શહેર થી બીજા શહેરમાં. માત્ર પાંચ મિનિટમાં પહોંચી શકાય તો લોકોના જીવનમાં શું બદલાવ આવી શકે
હા તો હું એમ કહી શકું કે કામ છે. પ્રવાસ અને જીવન શૈલી છે ને એ બધું બદલાઈ જશે. જેમ તમે વાત કરી કે ભવિષ્યમાં એક શહેર થી બીજા શહેર માત્ર પાંચ મિનિટમાં પહોચી શકાય તો. તો ખરેખર લોકોનું જે જીવનશૈલી છે બધું જ, બદલાઈ જતું હોય છે. હવે આપડે અત્યારે વાત કરીએ કે આ જે પ્લેન્ટસ છે એની જે સુવિધા છે. અત્યારના જમાનામાં, તો કેવું છે કે આપણને ક્યાંય બી જવું હોય તો આપણે સમજી લો આપણને કચ્છ થી મુંબઈ જવું હોય કે ગમે ત્યાંથી ગમે જગ્યાએ જવું હોય તો આપડણે કલાક થી બે કલાકમાં પહોંચી જતા હોઈએ છ છેીએ અને ટ્રેનમાં બી કેવું છે કે આપણે જડબ પહોંચી શકીએ છીએ બટ કેવું કે આપણને એક દિવસ કે બે દિવસ લાગી શકે છે. તો એના માટે તો હું એમ જ કહું કે આપણને ક્યાંય ઇમરજન્સી જવું હોય ને ઈમરજન્સી હોય કોઈ પણ જગ્યાએ તો આપણે પ્લેનનું જે સુવિધા છે આપણે ફસ્ટ પ્રાયોરિટી આપશું. હવે જેમ કે આપણે વાત કરીએ કે કોઈનું ડેથ થઈ ગયું હોય. તો કેવું છે કે એમના રિલેટિવ્સ છે અમુક બહાર બી રહેતા હોય છે આઉટ ઓફ કન્ટ્રી. તો એ તો સૌથી વધારે ફર્સ્ટ પ્રાયોરિટી તો પ્રિફર કરશે કે પ્લેનમાં જ લોકો આવે જેથી શું છે કે જલ્દીથી જલ્દી એમના ત્યાં પહોચી આવે, અને એમનું જે બી કાર્યક્રમ હોય એ લોકો કરી શકે, હવે અત્યારે અહી આપણે જોઈએ તો. એ સિચ્યુએશનમાં આપણે ના તો ગાડી કરી શકીએ અને ના તો ટ્રેન. કેમકે એ ટાઈમ જ એવું છે સિચ્યુએશન જ એવી છે કે આપણે એના માટે હંમેશા પ્લેને જ ફસ્ટ પ્રાયોરિટી આપવી જોઈએ. તો હું તો એમ જ કહીશ કે સમય અને જીવનશૈલી ઘણી બધી બદલી શકે છે
સરસ, ખુબ સારા વિચારો અને ખ્યાલો છે તમારા ને જો તમને દુનિયાના બધા રસ્તા ફરીથી બનાવવાની તક મળે તો સૌથી પહેલું શું ધ્યાનમાં રાખશો તમે
હા, તો હું તો મેં તમને જેમ વાત કરી એમ કે સુરક્ષા અને સરળતા
અચ્છા સરસ અને જો તમારા માટે ભવિષ્ય નુ આદર્શ પરિવહન કેવું હોવું જોઈએ એ તમે જણાવી શકો ખરા
મારા મતે તો ઝડપી, સુરક્ષિત અને પર્યાવરણને અનુકૂળ અને દરેક માટે સરળતાથી ઉપલબ્ધ હવે તેમ જેમ તમે જેમ વાત કર્યું કે ભવિષ્યનું આદર્શ પર પરિવહન છે કેવું હોવું જોઈએ તો મે જેમ વાત કરી કે એકદમ ઝડપી છે અને સુરક્ષિત હવે આજે આપણે જોઈએ કે ભવિષ્યનું કેવું છે કે કેવાય ને જિંદગી આજે છે કાલે નથી બટ ખરેખર આપણે એના માટે નિર્ણય લેવો જોઈએ અને આજનો જે જમા છે બ એકદમ ફાસ્ટ ફોરવર્ડ છે એટલે કાઈ બી આપણને સમજી લો કે કાઈ બી કામ કરવું હોય મોટું છે નાનું છે તો એના માટે આપણને કાઈ જ વાર નથી લાગતી બિકોઝ આજે આપણી પાસે એવી અલગ અલગ ટેકનોલોજી છે એવા એવા સાધનો છે, મશીનરી છે કે જેનાથી આજે આપણું કામ એકદમ સરળ બની ગયું છે તો હું તો એમ જ કહીશ કે કેવાયને કે ઝડપી પરિવહન છે ને આજના યુગ માટે ઘણું જ સારું છે એમ તમારું શું કેવું છે આનામતે.
હા વાત તો મારી સાચી જ છે કે જે પ્રમાણે મેં તમને પૂછ્યું કે ભવિષ્ય ન આદર્શ. પરિવહન કેવું હોવું જોઈએ તો કદાચ ઝડપી તો હોવું જ જોઈએ આજ કલ જેવું ટેકનોલોજી અને જેવો આપણો યુગ ચાલી રહ્યો છે તો એ પ્રમાણે ઝડપી તો ખૂબ જ જરૂરી છે. અને સાથે સાથે સુરક્ષા પણ એટલી જ મહત્વની છે. ખાલી ઝડપ જ હશે અને સુરક્ષા નહીં હોય તો એ બંને વાત ન કઈ મહત્વ નથી. તો સુરક્ષા માટે પણ એક ખૂબ જ ભવિષ્ય ન આદર્શ પરિવહન એવું પણ હોવું જોઈએ. જોઈએ કે જેમાં સુરક્ષા પહેલી હોય ભલે ઝડપ તો હોય જ અને સાથે સાથે ટેકનોલોજી પણ એટલી આગળ વધી રહી છે કે ઘણી બધી ટેકનોલોજીમાં ફેરફારો અને કઈ બદલાવ આવે છે. તો એમાં એ પણ મહત્વનું હોવું જોઈએ કે પર્યાવરણ અનુકૂળ હોવા જોઈએ અને એ પણ આપણે કહી શકીએ કે દરેક માટે સરળતાથી ઉપલબ્ધ હોવું જોઈએ એ પણ આપણે કહી શકીએ કે કોઈ પણ આપણે પરિવહનની સેવા હ કે અથવા તો ભવિષ્યમાં આદર્શ બનાવવાનું કઈ પરિવહન કેવું હોવું જોઈએ. તો આ બધી વસ્તુઓમાં જે હોય તો ઈ બધા માટે સારું અને અનુકૂળ હોય એવું કહી શકાય કે ઝડપી પણ હોઈ શકે. અને સુરક્ષિત પણ હોય અને સાથે સાથે પર્યાવરણને પણ અનુકૂળ હોય. તો એવું આપણે કહી શકીએ.
હા સાચી વાત છે તમારી એકદમ સાચી વાત છે. તો બસ એજ છે કે આજનો જે યુગ છે એકદમ ફાસ્ટ ફોરવર્ડ છે અને આપને બી ફાસ્ટ રહેવું ખૂબ જ જરૂરી છે. કેમ કે અગર જો આપણે કહેવાય ને કે ફાસ્ટ રશું એક્ટિવ રશું. તો જ આજે આપણું છે ને જીવનશૈલી સારી રીતે ચાલી રહી છે. તો બસ આજ છે આજના ટોપિક ઉપર. સારું તો તમારી જોડે વાત કરીને મને બહુ જ ગમ્યું બહુ બધું જાણવા બી મળ્યું. તો મને બહુ જ મજા આવી એમ.
હા ખુબ સરસ મને પણ તમારી સાથે વાત કરીને ઘણું બધું જાણવા મળ્યું અને ઘણું બધું શીખવા પણ મળ્યું.
સારું આવજો.
આવજો.